હેલો.
હલો કેમ છો.
હા કેમ છો.
હું મજામાં છું તમે કેમ છો.
હા હું પણ મજામાં છું આજે વેધર કેટલું અલગ લાગે છે ને
હમ ના તો તને સાચું કીધું વેધર બહુ અલગ લાગે છે આજ સવારે ઠંડી હવા ઠંડી હતી અને હવા ઘણું. ખઠંડો જ ચાલી રહ્યા છે.
હા આ સિઝન ચેન્જ નો ઇફેક્ટ છે.
બિલકુલ બિલકુલ. એક દિવસ એક દિવસ વરસાદ બીજો દિવસ ગરમી. હા ચાલી રહ્યા છે.
હા પેલા વિન્ટર આવે ત્યારે હવા ખુબ ફ્રેશ લાગે.
અ અને સ્વેટર પહેરવાની મજા પણ અલગ હોય.
હા સમરમાં તો બહાર નીકળવું પણ મુશ્કેલ થાય છે.
હા એટલે લોકો વધુ પાણી પી છે.
હા મેંગો સિઝન પણ સમરમાં જ હોય ને કેરી વગર સમર અધૂરો લાગે છે સાચું કવતી નથી.
હા હા તમે બહ સાચું કીધું પછી મો આવે આવે એટલે બધું હરિયાલી થઈ જાય અને વરસાદની વરસાદની સુંઘન મને ખુબ ગમે છે.
હા પણ અ ઘણો વરસાદ પડે તો ટ્રાફિક પ્રોબ્લેમ થાય અને સ્કૂલ જવામાં પણ તકલીફ પડે છે.
હા અ અ ખેતર માટે તો વરસાદ ખૂબ જરૂરી છે. ફાર્મર વરસાદની રાહ જોઈ કરે છે.
હા સિઝન ચેન્જ થતા હેલ્થ પર પણ અસર પડે છે.
અ આ ઘણા લોકોને કોલ્ડ કોલ્ડ અનેફ રઈ જાય છે અને એટલે હેલ્થ હેલ્ધી ફૂડ ખાવું જોઈએ.
હા અને સાથે સાથે ગરમ પાણી પણ પીવું જોઈએ.
અને વિન્ટરમાં સવારે વોક કરવાની અ મજા અલગ હોય.
હા સમરમાં તો સવારે જલ્દી વોક કરવું સારું. અને મોનસૂનમાં અંબરેલા હંમેશા સાથે રાખવું જોઈએ ક્યારેક અચાનક વરસાદ શરૂ થઇ જાય તો અમનેલા કામ આવે.
અને તને શું લાગે છે કે. આપ આ વરસાદ થી કઈ નુકસાન થાય છે.
તમારો આવાજ બઉુ ધીમે આવે છે.
હલો.
હા હા બોલો.
એું ક્યું છે કે આ તમને શું લાગે છે કે વરસાદ તું આપડે અ નુકસાન થાય છે.
હા ઘણું નુકસાન થાય છે ને આપણા ફાર્મર્સ માટે કેટલ નુકસાન થાય છે તે. તેના જે પાક પરેલા હોય તેને પાણી અ જરૂરત થી જદા મળી જાય તો તેને પાકનું ઘણું નુકસાન થાય. અને જે આપડા દુકાનદારો છે. જે આપડા જે છે તેને ધંધો એકદમ બંધ થઈ ગયેલો છે બારિશના કારણે કારણ કે અ લોકો બહાર જ નહી નીકળ્યા રહ્યા છે તો તેના દુકાનમાં જાય જ નથી. તો તેને ઘણું નુકસાન થઈ રહ છે. અને આ કઈ કઈ જગા રોડ પર ખડ્ડો થઈ જાય તો જે વાહન ચાલકો છે તેની ગાડી તેમાં ચરી જાય તો તેને વાહન માટે નુકસાન થાય છે અને ઘણું બધું નુકસાન થ. ત્યા વરસાદ માટે તો
હ તમને તો બહ સાચું કીધું. અને સબ અ પેલા સબથી મોટી મુદ્દો આ છે કે ફાર્મર નો બહુ નુકસાન થઈ જાય છે આ વર્
હા એતો છેજ તેમની એક જ જે વસ્તુ છે જેનાથી તે પૈસા કમાવે છે તેનો નુકસાન થઈ જાય. તો તેના ઘરમાં ક્યાંથી રોટી આવવાની.
હમ આથી તો ફાર્મર્સ આત્મહત્યા ના કરગાર પર આવી ગયો આ સારું રીઝન છે
તેજ હા તેજ ને સરકારે તેના માટે કઈક અ લાવવું જોઈએ કે યોજના કે
અ તેમને નુકસાન ના થાય ક્યારેક તેમને રાશન મળી જાય. જયારે આવી વરસાદ પડે તો ક્યા તે તેમને ઘરે આ કેટલાક કેટલાક ના ઘરે તો નુકસાન થાય તો ખા એક ટાઈમ નો ખા આપડે બોને ખાનો જ નથી ખાય તે સરકારે કઈક યોજના લાવવી જોઈએ કે તેમને ઘરે એટલીસ્ટ રાશન તો પોહોંચવું જોઈએ.
હા તમેં બઉ સાચું કીધું. હા સરકાર ને આ કોઈ યોજના લાવું જોઈએ કે એના માટે એનો નુકસાન થતા હોય તો તો સરકાર એનો ભરપાઈ કરી દે ના તો એનો ખા ખાવાનું તીન ટાઈમ ખાવાનું એને રાશન દઈ દે. યોજના તો થઈ જોઈ અને બહ સાચું વાત કીધું હ તારે વાત થી હું સેમત છું.
હા એજ નહી અને સરકારે કઈક રોડ પણ પણ આપ કરવું જોઈએ કે રોડ એકદમ એવો હોવ જોઈએ કે વરસાદના કારણે તેમાં ખડ્ડા ના હોવો જોઈએ. આજના અગર કઈ દો કલાકે પણ વરસાદ થાય તો રોડમાં ખડ્ડો થઈ જાય તો ઘણી બધી ટ્રાફિક થઈ જાય. અને કઈક કઈક ગાડીમાં તો નુકસાન પણ થઈ જાય એના સરકારને જોવું જોઈએ આ ચીજ
હા આ આ વાતમાં પણ બહ પોઈન્ટ છે કે તમારો કે આ રસ્તો પર જો ખડ્ડો હોય છે એનામાં પાણી ભરી જાય અને અ મોટર સાાયકલ વાળોથી અને જાતર મોટર સાઇકલ વાળો તકલીફ થાય છે કે અચાનક થી ગ્ઢામાં ટ્રકો ઘૂસીને તો આ પડી જાય અને એક્સિડેન્ટ નો શિકાર બની જાય. તો એનાથી સરકારને રસ્તો બનાવવો જોઈએ વરસાદથી પહેલા. આ સારું સુવિધા સરકારને દેવું જોઈએ. હ તો આથી એક્સિડેન્ટ ઓછું થાય અને નુકસાન પબ્લિક નું નુકસાન ઓછું થાય અમારું આ વિચાર છે
હા હા એકદમ સરસ વિચાર છે તમારો. આ માટે સરકારે કઈક કરવું જોઈએ તે વોટ માંગવા તો પેલા આવે. કે વોટ દો વોટ દો હું આ કરીશ અમારી પાર્ટી આ કરીશ અને જયારે કરવાની વાળી આય તો આપડે જોઈ શકીએ છીએ કે હું થાય છે.
તો આ તો આપણા આપણા ભારતના આ ઈન્ડિયા ના આ સરકાર જ છે આ મોટું સિસ્ટમ એ છે તો આપડો આ સિસ્ટમમાં રહીએ છેએ આપડ સિસ્ટમ નું સુધારવાનું અ આપડો અ હાથમાં છે પણ આપણે જયારે વોટિંગ કરવાનું જાય તો આપડ દેીને અને આપણા અ કાસ દેખીને વોટ કરીએ તો આપણા પહેલા પહેલા મિસ્ટેક તો આપણો જ છે આપણો બનાવે છે. સરકાર અને બાદમાં આપણો ગાલ દે છે સરકાર નો તો પેલાથી આપણે સોચવાનું અને આપણે આપણા મિસ્ટેક થી અ શીખવાનું જોઈએ
હા હા એ તો તમને એકદમ સાચું વાત કીધી હ અને શું કહો તમને કઈ સિઝન સૌથી વધુ ગમે છે.
હા મને તો સૌથી મને મારો તો ફેવરેટ સિઝન છે વરસાદ છે વરસાદ મને ખુબ ગમે છે આ વરસાદમાં અ મને હરિયાલી અને ઘણું ઠંડું હવા ચાલે તો મને ખુબ મજા આવે છે અને વરસાદમાં આપડ તો અ હિલ સ્ટેશન અને બધા અ જગહ જથી વોટરફોલ હોય છે આ ત્યાં ત્યાં જગા આપડે ફરવા મને તો બહ સરસ લાગે છે તને કયો સીઝન બેસ્ટ લાગે છે.
મને તો વિન્ટર ગમે છે. અ તેમની ઠંડા હવા ચાલે અને ગરમ ચાય અને. તેમ તેમની મજા જ અલગ હોય છે ક્યારેક તો આપણે સ્કૂલમાં હતા ત્યારે. આપડા સ્કૂલ વાળા આપડે પિકનિક પણ લઇ જઈએ કઈક જગ્યા પર તો તેની મજા જ અલગ હોય છે. સમરમાં કઈ હોય કે ગરમી લાગે પંખો. ટીન ભર ચાલે અને. તેમાં મજા નહીં આવે અને વિ મોનસૂન પણ સારું છે પણ. તેમાં કઈક આપણે બહાર ખાવાનું જોઈએ જવાનું હોય તો. વરસાદ થાય તો આપડ ન જ પાય અને આજે તો જોઈ શકો છો કે કેટલો વરસાદ. થાય છે. અને પાણી ભરાઈ ગયેલું છે જગ્યા જગ્યા તો આપણે કઈક જવાનું હોય કે. કઈક જગ્યાએ તો આપડે જવાનું પેલા સોચ પડે કે જઈ કે નહી જઈ ભાઈ કે રાસ્તો. અ સરસ છે જવા માટે કે નથી સરસ છે. અને તે સોચવા પડે અને વિન્ટર માં કઈ કે ઠંડી હવા ચડે આપણે. જ્યાં મન હોય ત્યાં જઈ શકે છે એટલે મને તો વિન્ટર ગમે છે.
વિન્ટરમાં તો આપડે અ. નવા નવા સ્વેટર પહેરવાનું મળે તો. આપ પણ મજા આવે છે. ક્લોથ ના ઉપર સ્વેટર પહેરવાનું પણ મજા આવે છે. તને આવે કે ના.
હા હા હા હા વિન્ટરમાં બઉ મજા આવે. ના નવા નવા કપડા લઈએ વિન્ટરમાં અલગમાં અલગ થી. અને તેમને નવા નવા કપડાં પહેરવાની સ્વેટર પહેરવાની. કંઈક ડ્રેસિંગ સેન્સ મારવાનો હોય તેની મજા જ અલગ હોય છે.
બિલકુલ તને સાચું કીધું. તો ચાલો તો હું તારાથી વાત કરીને મને બહ. મળ્યા અને બહુ મજા આવીશ તો આપડે બાદમાં વાત કરીએ.
હા હા જરૂર જરૂર જય શ્રી કૃષ્ણ.